તો
હાલો
હાલો
હા અવાજ આવે છે?
હા આવે છે તમને આવે છે
હા મને પણ આવે છે તો આજે આપણે ડિજિટલ પેમેન્ટ વિશે વાત કરીએ બરોબર
હા બરાબર છે આ ટોપિક સારો છે ખૂબજ ને હમણાં શું છે કે ડિજિટલ પેમેન્ટને ગવર્મેન્ટ પણ ખુબ જ પ્રોત્સાહિત કરી રહી છે.
હા એ વાત તો છે અને ડિજિટલ પેમેન્ટ થી આપણને કેટલા બધા ફાયદાઓ થઈ રહ્યા છે જેમ કે હવે પેલા જે કેસ હોય આપડ જોડે છૂટ પૈસા કે રહી છે પછી કે નોટ ફાટી જાય કે તો બધા બેંકમાં જમા કરાવા જવું પડે એ બધું ની જનઝટ મારી જતી રહેે અને પાછું કે બીજું સૌથી મોટું ભ્રષ્ટાચાર પણ અટકાવી શકાય એનાથી સરસ છે
હા એ ગવર્મેન્ટ એટલા માટે જ એને આટલું બધું પ્રોત્સાહન આપી રહ્યું છે. હવે ડિજિટલ પેમેન્ટમાં શું છે કે મેઈન ફાયદો એ છે કે રોકડ આપણેે રાખવા ના પડે અને મોબાઈલ અને ઇન્ટરનેટ થી ડાયરેક્ટ પૈસા તમે ટ્રાન્સ ફર કરી શકો એટલે એનો બધો રેકોર્ડ ગવર્મેન્ટ પાસે રહે. એટલે શું જગ્યા એમાં મોટા નાણાં ની હેરાફેરી પણ ના થાય અને ભારતમાં લગભગ ઘણો બે હાજાર ને સોળ જયારે નોટબંધી થઈ એના પછી ગવર્મેન્ટ જયારે યુપીઆઈ લોન્ચ કર્યું ઈન્ડિયન ગવર્મેન્ટ ભારત સરકારે ત્યારથી આ ડિજિટલ પેમેન્ટનું ખુબ જ ચલણ વધી ગયું છે યુપીઆઈ જ્યાંથી પણ આવ્યું ને ત્યારથી ડિજીિટલાઈઝેશન ખુબ જ વધી ગઈ
હા અને પાછું હવે અત્યારે તો એમાં પણ કેટલા બધા આપણને ઓપ્શન મળી રહ્યા છે જેમ કે પોકેટ યુપીઆઈ લાઇટ પોકે કારણ કે હવે જોઈ લો બધા જોડે બેંક એકાઉન્ટ હોય એવું જરૂરી ના હોય ઘરમાં કોઈ એક જોડે જ તો બાકી પેલા બધાને આવી રીતે ઓનલાઈન વાપરવું હોય તો પોકેટ મની નો ઉપયોગ કરી શકે તો એક જ બેંક એકાઉન્ટ માંથી આખા ઘરના બધા જ લોકો આવી રીતે બધા જ ફોનમાં પોકેટ મની એપ્લિકેશનથી મતલબ એના માધ્યમ થી પૈસા એકબીજાને ટ્રાન્સફર કરવા માટે થઈ શકે અને એમાં ક્યાંક લિમિટ હોય છે પાંચ હજારની કેવી રીતે લિમિટ મૂકી શકાય અને બીજું યુપીઆઈ લાઈટ તો એનાથી આપણે કોઈ પણ નાના ટ્રાન્ઝેક્શન કરવા હોય જેમ કે હવે છાસ લેવા ગયા એક દહીં લેવા ગયા એક દૂધ લેવા ગયા તો એવા નાના ટ્રાન્ઝેક્શનોની ચોપડી પાસબુકમાં સ્ટેટમેન્ટમાં બહુ જ એન્ટ્રીઓ પડે છે તો એના કારણ યુપીઆઈ લાઈટ લોન્ચ કરવામાં આવે એનામાં કેવું હોય છે કે આપડે એક વાર યુપીઆઈ લાાઈટમાં બે હજાર રૂપિયા નાખી દઈએ ને તો પછી એમાંથી જ આપણે પેમેન્ટ કરવાનું એટલેને એકે સ્ટેટમેન્ટની એન્ટ્રી આપણા પાસબુકમાં ના પડે ખાલી એક જ એન્ટ્રી પડે કે યુપીઆઈ લાઈટમાં પાંચસો ડેબિટ ક્રેડિટે એવી રીતે એટલી એન્ટ્રી જાય બસ એના સિવાય એક પણ એન્ટ્રી ના પડે વધારાની
હા એ તો બેસ્ટ છે હવે યુપીઆઈ લાઈટ તો હું પણ વાપરું છું કારણ કે શું છે પેલા જયારે એ ઓપ્શન ના હતો ને ત્યારે લોકો નાનું નાનું પેમેન્ટ દસ રૂપિયા કે એવા કરતા ને તો એ બધી એન્ટ્રી પાસબુકમાં આવતી અને પાસબુકો ભરાઈ ગઈ હતી. ત્યારે બેન્કોમાં જયારે પણ આપણે પાસબુક રિન્યુ કરાવા જઈએ ને તો એ લોકો ચાર્જ કાપતા અમુક ટાઈમ પછી તો એના માટે આ યુપીઆઈ લાાઈટ વાળી સિસ્ટમ એટલી સારી જગ્યા વખત તમે પૈસા એનામાં ક્રેડિટ મતલબ વોલેટ જેવું છે કે તમે એમાં ભરી દીધા એટલે એમાંથી તમે નાના મોટા પેમેન્ટ કરી શકો અને વગર પિન માર્યા વગર પણ તમે એનામાં પેમેન્ટ કરી શકો કેમ કે ગૂગલ પે ફોન પે એ લોકો શું છે કે આ સુવિધા સારી આપે છે અને બીજું તમે કેમ કીધું કે પોકેટ મની થી વસ્તુ પણ ખુબ જ સારી છે હવે એક સર્કલમાં તમે ત્રણ ચાર જણા જે ઘરના ફેમિલી મેમ્બર જોઈન્ટ થાય તો હવે મારે કોઈ જગ્યાએ પેમેન્ટ કરવું હોય ને મારું ખાતું ના હોય અને મારા ફાધર નું અકાઉન્ટ હોય એમાંથી પેમેન્ટ કરવું હોય તો હું ખાલી ત્યાં જઈને ક્યુ આર કોડ સ્કેન કરીશ અને એ રિક્વેસ્ટ મારા ફાધર મતલબ જે સર્કલ છે તેમાં હું નાખી દઈશ તો એના રીતે શું થઈ શકે કે હવે એ રિક્વેસ્ટ જશે ત્યાં ને એ ત્યાંથી પીન નાખશે એટલે સીધું પેમેન્ટ પેલાના અઉન્ટમાં જતું રહે એટલે બે વધાર બેંક વગર બેંકે પણ આ સુવિધા ખુબ જ સારી થઈ ગઈ છે
હા એ વાત તો તમારી સાચી છે તો પછી તમે આવી રીતે યુપીઆઈ ને એ બધું વાપરવા માટે કયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે જેમ કે પેટીએમ ફોન પે કે પછી ગૂગલ પે કે અન્ય કોઈ
અ સૌથી વધારે તો ગૂગલ પે જ યુઝ કરું છું કારણ કે હેસેલ ફ્રી છે. અને અ એકદમ ઈઝી છે તરત જ ક્યુ આર કોડ સ્કેન કર્યો અને પેમેન્ટ ટ્રાન્સફર થઈ જાય અને બેસ્ટ છે ક્યારેય પણ એનામાં એરર નથી આવી એમ
હા તો ઓમ તમે પેટીએમ ચાલુ કરેલું છે કદી?
હા બઉ પેલા જયારે જૂનો ફોન હતો ને ત્યારે હું પેટીએમ યુઝ કરતો સૌથી મારું પેલું જે બેંક અકાઉન્ટ હતું ને તે પે પેમેન્ટ બેંકમાં હતું પ એનામાં શું છે પ જે ટાઈમ થતા બંધ કરી દીધું કારણ કે બઉ કોન્ટ્રોવર્સી ચાલી હતી એના પાછળ એટલે
હા અને પછી આ યુપીઆઈ માટે?
યુપીઆઈ માટે તો મારું એસબીઆઈમાં અકાઉન્ટ છે તે જ હું યુઝ કરું છું અને બેસ્ટ છે ગૂગલ પે ગૂગલ પે સાથે કનેક્ટ કર્યું છે એટલે તેના વિશે તેનાથી જ હું યુઝ કરું છું
હા એ તો છે પરંતુ ગૂગલ પે માં એવી રીતે કોઈ કેશબક મળતું નથી પણ પેટીએમ મળે છે તમને ખબર છે?
ના એ વાત ન મને ખ્યાલ નાખ ગૂગલ પે માં પેલા મળતું હતું હા હવે એ લોકો એ પણ બંધ કરી દીધું પેટીએમમાં જયારે ખબર નથી મળે છે કે નહી
હા એ એટલે જ મેં હમણાં ગૂગલ પે ચાલુ ગયું તો એમાં મેં બે ત્રણ ટ્રાન્ઝેક્શન કર્યા તો એમાં મને કોઈ ફાયદો થયો નહીં પણ પેટીએમ મેં મારા મિત્રને હમણાં જ ચાલુ કરાવડાવ્યું તો એને બે ત્રણ ટ્રાન્ઝેક્શન કર્યા ને તો એને બસો ત્રણસો રૂપિયા કેશબક આવી ગયું અને એટલું નહ પાછું અંદર કેશબેક પોઈન્ટ તો ફરજીયાત મળે જ આપણને એક પોઈન્ટ મળે બે પોઈન્ટ મળે દરેક ટ્રાન્ઝેક્શન એક સ્ક્રેચ કાર્ડ મળ્યા અને એમાં ગોલ્ડ કોઈન મળ્યા તો એ ગોલ્ડ કોઈન થયે ને તમારું કંક સો ગોલ્ડ કોઈન થાય ને એટલે તમારે. સો રૂપિયા જેવું ભેગું થાય એ તમારા ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય. પછી તમે એનું ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી શકો ડાયરેક્ટ એવું
અચ્છા એવું છે બધા બેટર છે હ પણ એક વખત ટ્રાય કરીશ ચાલો ને આ ચાલુ કરીને કારણ કે હવે પેમેન્ટ આપડણે રેગ્યુલર કરતા હોઈયએ તો એમાં શું છે કે આપણને જેમાં ફાયદો થાય તે વસ્તુ સારી હવે અ મારી પાસે છે ક્રેડિટ કાર્ડ તો હું ક્યારેક એમાંથી રી પેમેન્ટ કરું છું. એના માટે હું ક્રેડ એપ્લિકેશન યુઝ કરું કે થોડું બેટર છે. આપણે બિલ ભરવું હોય ત્યારે પણ એ. રેગ્યુલર રિમાઈન્ડર ને એવ બધું મોક એટલે બેટર એપ્લિકેશન છે.
હા એ વાત તો તમારી સાચી જ છે અને પાછું આજે.
યુપીઆઈ માટે તો હું ગૂગલ પે જ યુઝ કરું છું વધારે. તમે કીધું તેમાં પેટીએમ સારું છે તો એ હવે હું ટ્રાય કરી જોઈશ.
હા પણ. પેટીએમમાં એક થોડુંક વાંધો આવે છે કે કોઈ પણ એપ્લિકેશન જેમ કે તમે મને જે એપ્લિકેશન સજેક્ટ કરીને પૈસા માટેની તો એ એપ્લિકેશન માંથી જે પૈસા આવે છે ને તો એ પૈસામાં આવતા ને ગૂગલ પેમાં પેલા આવી જાય છે અને પેટીએમ કલાક કે અડધો કલાક રહીને બ આવે છે. બેમાં ટીક થઈ જાય કે મોકલાઈ ગયા છે પણ પેટીએમમાં આવતા થોડીક વાર વધારે લાગે છે. જારે ગૂગલ પે માં પૈસા તરત જ આવી જાય છે એ તો મેં નોટિસ કર્યું. ગૂગલ પેની સર્વિસ ફાસ્ટ છે એકદમ.
બરાબર એટલે થોડુંક મતલબ લેટ સર્વિસ આપડે તો પેમેન્ટ મોકલવાનું હોય એટલે કે એમ તો બેટર છે અને અમારે અહિયાં શું છે કે શોપ ઉપર અમે બિઝનેસ નું પ ગૂગલ પે ચાલુ કર્યું છે તો એનાથી શું છે કે ગમે ત્યારે બી કોઈ બી કસ્ટમર પેમેન્ટ કરવા આવે ને તો ગૂગલ પે ની સર્વિસ એટલી ફાસ્ટ છે ને કે તરત જ એનામાં મતલબ શો થઈ જાય તો જયારે અમે બીજા એપ્લિકેશન વિશે સાંભળ્યા છે ને તો એમાં કસ્ટમર ને વેઇટ કરવો પડે ક્યાં તો પેમેન્ટ આવ અવતા બહુ ટાઈમ લાગી જાય અને લેટ પેમેન્ટ પણ આવે. એટલે ગુગલ પે ની સર્વિસ માં શું છે કે એકદમ હેલ બ્રેન એનું એપ્લિકેશન પણ એટલું સ્મૂથ અને ઈઝી છે ને કોઈ પણ એનામાં બીજું કશું એવું છે હી એમ
હા એ બધી વાત તો બરોબર પણ જે સાયબર ફ્રોડ ને એવું બધું થતું રહે છે તો એના વિશે-
હા સાઈબર ફ્રોડ એ વાત તમારી સાચુ હવે ઘણી વખત શું છે કે આજે આજનો જ હું વાત કરું તો અરા ફાધર ઉપર ફોન આવ્યો હતો. એ તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લઈને બેંકમાં આવે છે તો હવે એમને તો એ વસ્તુ શું નું ખ્યાલ ના આવે એટલે એ મને ફોન આપે તો હું મેં પૂછી જોયું કે શા માટે કારણ કે હમણાં જ અમે કેવાયસી કરાવી હતી તો આધારપન ની શું જરૂર. તેમમણે. ત્યાંથી શું છે કે બેંકમાં તમને ખબર હોય તો પેલા ક્રેડિટ કાર્ડ વાળા બેસી રહે છે અંદર
હા.
એ લોકો એ ફોન કર્યો કે તમારું આધાર કાર્ડ લઈને મોકલાવો એમને. એમને ક્રેડિટ કાર્ડ એપ્રુવ થઈ ગયું છે તો અમે કાઢી આપીએ હતા અમે કીધું અમારે જરૂર નથીું તમે આ રીતે તે મંગાવી ના શકો હવે આ વસ્તુની નોલેજ તમને છે મને જે આપણે મતલબ ભણેલા છે ને આ વસ્તુ ફોન વિશે ખબર છે કે આવી રીતે ફ્રોડ થાય. પણ હવે એમને ખબર ના હોય ને કોઈક એકલા ઉંમર વાળા વ્યક્તિ હોય તો તે લોકો ડરીને તરત જ બેંકમાં જતા રે કે ભાઈ બેંક નો ફોન આવ્યો તો એટલે આપડે લઈ જવું પડે તો ત્યાં લઈ જાય અને એમના નામે ખોટી રીતે પાન કાર્ડ ને આધાર કાર્ડ થી એમનો ક્રેડિટ કાર્ડ કરાવી લે અને ત્યાં એમને ત્યાં ડડીલિવર પણ થઇ જાય. એ કાર્ડનો ઉપયોગ છે જે કઈ રીતે છે તે એમને ખબર ના હોય અને વર્ષ જયારે બેંક માંથી પા ચાર્જ આવે કે તમારે હજાર રૂપિયાનો ચાર્જ કપાય ત્યારે એ લોકો વહી દોડ થઈ જાય આવું અમારે અહિયાં. બે એનઆરઆઈ કસ્ટમર છે તેમને બેંક વાળા ખોટી રીતે. પચાસ પચાસ સાઠ સાઠ હજાર ના વીમા પકડાવ્યા છે. તો એ લોકો શું છે કે ઓનલાઈન બધું આ રીતે ફોન કરીને એમને. મતલબ બધું ચાલુ કરાવી દે પછી જયારે રિયલમાં ખબર પડે કે આ કશું કામનું નથી. ત્યારે એ લોકો હેરાન થઈ જાય એટલે આ ફ્રોડ ઘણા થાય છે બીજ ઓટીપી વાળા ફ્રોડ હોય કે એ તો હવે લોકોને ખ્યાલ આવી ગયો છે કે આરબીઆઈ એ ઘણું બધું એના વિશે માહિતી આપી છે એટલે
હા અને પાછું જે આ બધા જે સાયબર ફ્રોડ કરવા વાળા હોય છે તો એ સૌથી વધારે જે આપડે જે યંગ જનરેશન કરતા જે મોટી ઉંમર ના વ્યક્તિઓ હોય છે જે એમને વધારે પકડે છે કારણ કે એમને ખબર જ છે કે આમને કોઈ જ્ઞાન નથી એના કારણે નાયરાત તરત જ ફસાઈ જશે જયારે આપડા જેવા તરત જ સમજી જશે અને કારણ કે બદલામાં કદાચ ફોન કટ કર દે કા પછી પોલીસ ને જાણ કરે સાયબર સિક્યુરિટી જાણ કરે એટલે એવા પગલા લેવાની આપણને ખબર હોય. પરંતુ મોટી ઉંમરના વ્યક્તિઓને આ બધી ના ખબર હોય એટલે પછી એ તરત જ ફસાઈ જાય.
હા અને બીજું કે વચ્ચે ત મેમે ઘણા એવા કિસ્સા સાંભળ્યા હતા કે ડિજિટલ અરેસ્ટ. હા મુંબઈના એક લેડી ડોક્ટર હતા એ પણ એમાં ફસાઈ ગયા હતા અને એમને પચોતેર લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. એટલે ડિજિટલ અરેસ્ટ એટલે કે- હ વિડીયો કોલ કરે પોલીસ ના કપડામાં બેસીને અને તમને છે કે ઈ એ લેડી જે ડોક્ટર છે એટલા ભણેલા ગણેલા પણ ઉમર વાળા હતા એમને તો એ રિયલ જ લાગ્યો અને એમને એ લગભગ નહી હો ને તો પંદર થી વીસ દિવસ એમણે ઘર માં એને પૂરી રાખ્યા હતા ડિજિટલ અસ્ટ ના નામ પછી જયારે એમને ખબર પડી ને અને એમને મતલબ પોલીસને કોલ કરીને આ રીતે બધી જાણકારી આપી ત્યારે આ બધું બહાર નીકળ્યું અનેને ખબર પડી.
હા અને પછું એમાં તો વચ્ચે મે આ બધું તો ડિજિટલ હવે સવાળું તો ફોનમાં જોયું હતું કે આવી રીતે કોઈ પણ નો ફોન આવે ને વિડીિયો કોલ તો તમારે સ્ક્રીન રેકોર્ડિંગ જરૂર કરી લેવું અને ક પછી સ્ક્રીનશોટ પાડી લેવ અને પછી એને તરત જ સાયબર સિક્યુરિટીમાં તમારે બીજા કોઈ ફોન દ્વારા તરત જાણ કરવી અને એ વિડીયો કોલ બને તે એટલો વધારે ચલાવવાનો ટ્રાય કરો જેનાથી ને સાયબર સિક્યુરિટી વાળા જે છે ને તો એનું લોકેશન ટ્રેક કરીને એમને પકડી શકાય આવી રીતે ગુના કરતા હોય ને એમના માટે